હલો.
હાલો. નમસ્તે.
કેમ છો.
હું પણ મજામાં છું, તમે કેમ છો?
મજામાં છો?
હમ.
આજે આપને મોબાાઈલના ઉપયોગ વિષય પર વાત કર છો
હા આજના સમય મે મોબાઈલ આપણા જીવનનો મહત્વ ભાગ બની ગયો એ
હા મોબાઈલ થી આપણે ઘણા ફાયદા થયા છે, પેલા તો લોકાને સંદે દેશ મોકલવા માટે પત્રોનો ઉપયોગ કરનો પડતો હોવો
હા સાચી વાત છે. હવે મોબાાઈલથી સેંકડામાં સંદેશો પહોંચી જાય છે.
હા મોબાઈલથી આપણે દૂર હતા મિત્ર અને સ સગા સંબંધિયા સા થે વાત કરી શ
ફક્ત વાજ નહી એ વિડીયો કોલ પણ કરી શકે છે.
હા અડા ઘણા ઘણા ઉપયોગ વેચ ડેતા છે. વિદ્યાર્થી માટે પણ મોબાાઈલ ખૂબ ઉપયોગી છે.
કેવી રીતે? એવી રીતે
હા. હા મોબાઈલ થી તો જ્ઞાન મેળવી શકાય છે, વ્યવસાય ચલાવી શકાય છે, અ ને આપાતકાલીન સ્થિતિમાં મદદ પણ મેળવી શકાય છે.
હમ સેઈ કેનેજ મોબાઈલથી ઓનલાઈન અભ્યાસ વિડીયો લેકચર અને જાણકારી મેળવી શકા કાય છે.
હા ખુબ સારા ઉપયોગ વે છે.
સર અને નુકસાન ભીતો છે.
હા કઈ પણ વસ્તુઓ ના મર્યાદા હું જાદા કરવાય જયુ વધારે ઉપયોગ નુકસાન કરે છે.
હા એટલે આપણે મોબાઈલ નું યોગ્ય ઉપયોગ કરવા જા જોઈએ
હા સમય બગાડવા કરતા જ્ઞાન અને જરૂરી કામમાં ઉપયોગ કરવા જોઈએ
ખુબ સરસ આ સંદેશ બધા વિદ્યાર્થીઓ યાદ રાખવો જોઈએ
આભાર.
કોરોના સમય મે તો મોબાઈલ ઘણો ઉપયોગી
હાચી વાત છે, દેખ લો પઢાઈ રો વાતે કો દુસરી ચીજા વાતે કો ઘણા ઉપયોગ વવે છે, ડાકા
હમ બિલકુલ
પણ મોબાઈલનો વધારે ઉપયોગ નુકસાનકારક પણ બની શકે છે.
હા નુકસાન ભી તો હે
અરે મોબાઈલ જોવાથી આંખો પર અસર પડે છે.
હા આખાયા પણ દેખ દુઃખેને
હમ
આજ કલ તો છોટા હ. છોટા છોટા દેવ હા બાલકી દેખલો લો ફોન છાવે વાંકી.
હા, અને બાળકો રમત ગમત છોડને મોબાઈલમાં વ્યાસ્ત રેવે છે.
સાચી વાત કે જ છે
હા, અને વધારે ગેમ રમવાની આદત ખરાબ અસર કરે છે.
સાચી વાત છે.
તમે બને ખુબ સરસ ચર્ચા કર્યા છે. મોબાઈલ ના શું ફાયદા છે?
હા શું ફાયદા બહુત સારા ફાયદા છે.
નુકસાન ભી ગણાય છે ફાયદો ગણાય છે
હમ સાચી વાત છે
મોબાઈલ ન ઉપયોગ તો દેખલો લો આપ દો મિનિટ મે સંદેશ પગ પહોંચ જવે ઓ મિનટ કોની લાગે બુજી તો પેલા પુરાના જમ પુરાણા જમાના મે તો દેલો ડાક્યો લે ના. તો ડાક અને પછી પહોંચા તો હા
પત્ર લે ના તો વનમી ટાઈમ લાગતો છે. એ ઘણો ટાઈમ લાગતો છેવ તો આભતો તુર તુરત પરોજ આવે મેસેજ ક ભેજ ન આવે તો દલો
હ આજ કલ મોબાઈલ બેેધા આ હતા દે લો ઘણ જૂઠ બોલે છે. તો વિડીયો કોલ કરે ભ ની જાણકારી લઈ શકો છે.
સાચી વાત છે.
ઓર કેવો છો
હા મજામાં છે ઓર તો
આવજો જીમવા છો
હા જીમવાને બી આમાંસા
જીમમાં અમે કઈ જીમો છે.
એ તો સબ જીમલા છે ગુજરાતી છા ગુજરાતી હા છો દેલો ખાંડવી ખ્મન ઢોકલા કડી
ગુજરા ગુજરાતીઓને તો ડોકલા તો ગણ જ ગમે છે.
હા ગમે છે ગમે
ગુજરાત તો વાતી નીરાલી છે મને ઘણું પસંદ છે ગુજરાત પણ કદી આમણું કોની વેર્યો છે
પધારો ગુજરાત મે તો
આવડે પડે છે ગુજરાત
હમ
ઘુમવા વાળી ઘણી ઘણી જગા છે ગુજરાત તો
સાચી વાત છે દખો અક્ષર ધામ હૈ કાં ક
હા અક્ષરધામ હ જોમો છા મૈં
હા ઓર અટલ બ્રિજ ભી હએરા
હા અચ્છા હા નદી પે બનેલો વોઇસ કેર્યા નથે
હા હોય છે અટલ બ્રિજ
હા ઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી
હા વો ભી હૈ એક નર્મદા નદી કિનારે બન્યો લોક
ન્યાં આવાંગા જરૂર આવાંગા છે
હા આજો
એ કઈ જીમણ હમણ કરો કઈ પ્રોગ્રામ કરો તો મઈ પધારા છે
જેમણ તો કીધો છે બાર તો આપ તો પધારી ની છે
હ ધ્યાનમાં છું ગયા થોડા ઘણા છો
હા બાકી આપરે ફોન કીધો છે
કે છે ઓ સૂનાવો
કઈ ની આજ આજ તો આપકે ગ્યારસ વેગા એકાદશી
હા એક દશેરો વરત રિયો હે માઈ હમ સેવારણ ગણાયો હો
હા
ઠાકુરજી કે ભોગ લગા મય વ્રત ખોલ લેવા છા
હા લગાઓ ભોગ ઠાકોરજીી કે
હ એ શું કર્યા છે
કાઈ નહી મેં બેઠા સા
હ હ હ ઓ કઢી કામ કરવા જાઓ કૈસે
ની સાગરે શ રેમાં
છો
ઘર કો કામી ખૂબ હે દેખ લો જો
હમ સાચી એરિયા છે
હમ
ઘરકો કામ ઘણો ખતર ખતર કોની વેવે છે અત્ર વેજાવે કો કામી
ઔર મજામાં ને
હા ખુબ મજામાં
ઓર તમે કઈ જઈ રહ્યા નીચે ગુમવાને
ઓ ઘુમવા મે તો બાર તો ઘટીની ચ્યા છે કાકી ગરમી ઘણી પડેલી છે ગુજરાતી આ બાાખ શો છે પણ પચીસ આવવા ગુજરાતમાં તો ગરમી બી ફેર ઘણી જ પડે છે રાજસ્થાન ઉપે જાદા પડે છે
સાચે વાત છે
હમ
પશી
હમ બોલ મારે ડિગ્રી ગલી હા ઘણી ગરમી પડે છે વ તો
હમ
ડિગ્રી શર્ મારીએ બે દેખલો તે
ઓર ઘર મે સબ બડિયા છે
હા, સબ સરસ છે બાર તો. હા.
ઓર બધું સારું છે ના?
હા?
બધું સારો છે ના? સબ ઠીક?
હા સબ સારું છે.
હ તમે શું કરો છો?
હું કછું ની કરીરુ હું.
ઓર ઘરમાં બધા કેમ છે?
સબ સારું છે.
બધું સારું છે.
હમ્મ, સારું છે.
હમ્મ હમ્મ.
હમ ઓડ તો કઈ નઈ, બેટા હ. હમ્મ. બાકી ડિગ્રી કઈ વારી છે?
તો આય ની કરી ભઈ રમરી છે.
સો કઈ, હા રમબા તો ડિગ્રા ડિગ્રી કે રમવા કી તું ઉંમર છે બા
હા.
બાર ની ખેલેગા તો પછે કદી ખેલેગ
સાચી વાત છે.
ખેલવા પુદુકા પુદવાકા દંતો અભારી છેના રે
એમ
ઠીક કે છે આવજો.
હા વધારા છે. તમે બી આવજો.
હા, જરૂર બિલકુલ પધારંગ છે.
ઠીક છે.